આજાદ ભાઈ.
હા આવે છે, ભાઈ.
કેવું .
હા . હા બોલો બોલો શું કેવો.
કેવ મજામાં.
હા મજામાં જ છું, તમે.
બસ મજામાં હોરા બોલો.
હા બસ હમણાં અમે ખાઈને ઉભો થયો.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
અરે ઘરમાં દાલ ચાવલ બનાવ્યા હતા.
અચ્છા બરાબર. બીજું હુ . બસ જો ખાઈને ભર થયા ત તો મેં કીધું લાવ ફોન બંધ કરી તમને
તો તમે દિવસમાં બહારનું ખાવાનું કેવું રાખો કે નથી રાખતા અઠવાડિયામાં એક બે દિવસ
રાખીએ પણ એ ઓછું કે તબિયત બાપર ખાવાના ના થાય ને એટલે ઓછું રાખીએ બહાર ન ખાવાનું ભાવે તો છે પણ શું કરીએ હવે તબિયત ખરાબ થઈ એટલે તબિત ન ધાંચવું પડે
તો ધારો કે તમારું તબિયત બગડી જાય છે તો સારવાર લેવા માટે તમે ક્યાં જાઓ છો જનરલી
અરે એ તો અરા ફેમિલી ડોક્ટર જ છે ને તો અ ફેમિલી ડોક્ટર ભ જઈએ છે સારવાર લેવા એમની દવા આપે સારું થાય બાકી ના થાય તો મોટા હોસ્પિટલ જઈ
બહાર ખાવામાં તમે શું જમો છો
સાર ખા આમ તો કઈ વેરાયટી એવું કઈ નહી બધું ભાગને જેમ કે ચાઇનીઝ છે ભઉભાજી છે પંજાબી છે ગમે તે હોય આપણને
આજકાલ જનરેશન પણ એવુંજ થઈ ગય લાગે છે એમને ઘરનું ખાવાનું બ પૂતું નથી
આવજ જનરેશન ને અંદર કેવું હો બહાર નું ચટપટું ખાવાનું મજા આવે
પણ લાગે છે એમને એમને ઘરના ખાવાનાની વેલ્યુ ખબર નથી હોતી
સાચી વાત ા હવે કોઈ વેલ્યુ જ નહી રહી ઘરને ખાવાની કો પાસ હ
બધું બહાર ન જ ખાયા કરે ને એટલા માટે
હમ બહાર ન ખાયને પછી તબિયત ખરાબ કરે ને દવાખાને જયા કરે યાર
બહાર ના ખાવા નથીથી યાદ આવ્યું અ આજકાલ ફૂડ પોઈઝનિંગના કેસીિસ પણ હોતા ચાલલા છે
હ હ
જે બહાર ન ખાવાનું બને છે જ્યાં જગ્યા ત્યાં જગ્યા સ્વચ્છ હોતી નથી
બહારમાં ખા કે
હમ હું બોલો
બંધ ન ખાવાનું કે એટલું બધું કઈ સારું આવતું નહિ આ કેવું આપડે કેવું નહીં કોને ખબર આપણને એક તો જગ્યા એક તો જગ્યા સાફ ના હોય કેવું કઈ ટાઈપ નું વાપર્યું કઈ ક્વોલિટી નું વાપર્યું આપને કોઈ ખબર જ ના હોય ને યાર
હા,
બોલો તમે શું કહો, આની પણ
હા કઈ નહી હું ખાલી આ આજકાલની જે યુવા પેઢી છે તેમને સૂચના આપું છું કે આ ખાવાનાની બાબતે થોડી સાચો સાચવણી કરે કે ભાઈ બહારનું ખાવાનું તારે જેમ બને તેમ જે ઘરે બનતું હોય પૌષ્ટિક આહારનું
અ હમ એ તો આપડે ગમે તે એટલું કહી દેશે પણ, છોકરાઓ થોડી સમજવાના યાર છોકરાઓ તો એવું જ કે, મમ્મી પપ્પા ના પાડે છે. ખાવા બાબતે બારનું એટલે એ લોકો તો બહ બોલશે કે, મમ્મી પપ્પા ના પાડે છે. ખાવાનું બાર ન બસ એટલું જ.
બાકી ફ્રેન્ડસ એમને એટ્રેક કરશે. કે ભાઈ આજે અમે આ ખાઘાનું કાલે પૈકી બા ચાઇનીઝ ખા્ધ ટ તો, એ એમને દેખા દેખ આખી કરશે. અને પછી જશે આમ.
હમ્મ, એ તો કેવું બે ભાઈબંધ ખાય એટલે આપડે ખાવાનું છે. ને
હમ્મ, બોલો, તમારો છોકરો શુ શું કરે.
કઈ નઈ, મારો છોકરો આ મજા કરે.
કેવું છે. એમનું સ્વાસ્થ્ય
બસ મજા, અત્યારે તોકે સફર સોસ ખવડાયને ચલાવડાવું છું. બાર નું ઓછું ખાવડાવું.
બોલો તમારે કેવું,
હા, મારા પણ બે છોકરા સરસ જ છે. હ, જીવન કાળલે છે. એમનું,
હમ્મ, હમ્મ, હ, કેટલામ ભણે તમે છોકરા?
અત્યારે તો, એક પાંચમા ધોરણમાં છે, ને બીજો છઠા ધોરણ માં છે.
બરાબર બરાબર. કઈ નઈ, કઈ નઈ, બહાર નુ ઓછું ખવડાવજો. એમને કે ઓછું ખાજો.
અરે માનતા જ નથી. એમને બહારનું જ ખાવાનું. જો સોર્ધ્યા કારે એ લોકો તો
કઈ ને બહાર જેવું અને તેવું, ટ્રાય કરવાનું કે, બહાર જેવું ઘરે બને.
એવું ટ્રાય કર્યું હતું. તો ખોડું પણ હવે, તમને ખબર જ છે, કે યુટ્યુબ પરથી બનાવીએ તો, કેવું ખાવાનું બને અંદર કઈ અલગ હ, આપણેે બનાવીએ તો એ બી કઈ અલગ નીકળે.
એતો છે. પણ હું કરે હવે, અમારે તો વાઈફ એવું જ ટ્રાય કરી કે, બાર જેવું બને ઘરે તો છોકરાઓને બહુ બહાર જરૂર ના પડે જની
આજકાલ પાણી પર બી ફોકસ રાખજો નહી, તો પાણી બી આજકાલ સારું આવતું નથી. આજકાલ તો
પાણી તો જરૂરી છે. એટલે પીવું તો પડશે જ.
એ વાત બી સાચી છે.
હા,
બાકી. તમે શું કરો છો હાલમાં
હાલમાં તો હમણાં તો કઈ નહી હવ થોડુ કોમ્પ્યુટર વિશે જાણીએ આત્યાર તા કોમ્પ્યુટર વિશે વધારે ભણું છું હવે, નોકરી કરતા કરતા
ડોઅલ ડિગ્રી કરો છો શું કઈ
હા ડુવાલ ડિગરી ચાલે જ ભાઈ.
હ.
હમ.
અને. તમારી તો જે રસોડું છે જ્યાં ખાવાનું બને છે ત્યાં સ્વચ્છતા તો રાખો છો કે નહી
વાહ એકદમ સ્વચ્છતા રાખીએ ભાઈ. મારા વાઇફ ને બિલકુલ પસંદ નહીં વ રસોડું ગંદું મળે ને તો
અ આ સારું કેહવાય. મારા ઘરે પણ આવું જ છે. બાકી તમારા ઘરે મોસ્ટ ઓફલી કઈ કઈ વાનગીઓ બને છે?
મારે ઘર મોસ્ટલી વાનગીઓ તો કે આપણે અ અમે રહ્યા કાઠિયાવાડી અમે કાઠિયાવાડી ભોજન વધારે ફાવે અમને પણ કયારેક કયારેક મન થાય તો વાઈફ ટ્રાય કરે કે પંજાબી છે, ચાાઈનીઝ છે જેમ કે સાઉથ ઇન્ડિયન છે એવું બધ ટ્રાય કરે એ મારી વાઈફ. બનાવાનું. બાકી તો હાયલા રાખીએ
હા તો તમારી ત્યાં પ્રખ્યાત વાનગીઓ કઈ-કઈ છે?
અમાર કાઠિયાવાડ ન પ્રખ્યાત વાનગી તો કેવો રોટલા ન શાક જ છે. બીજું કંઈ હાલે નહીં અહીંયા. રોટલા ન સાક અને છાસ મલી જાય, એટલે આપડું પૂરું જીવન.
અમારે ત્યાં પણ એવું જ છે કઈ પન એટલું ખાસ ના હોય અહી ગરી છાસની એટલી વેલ્યુબલ ના હોય. ખાલી શાક રોટલી ચાલ્યા કરે હવે છોકરાઓને તો બારનુ જ ભાવે.
કે બાકી થાય એવું કામકાજ
હમ્મ. અને
બોલો તમે
હા જે આપડે ખોરાક લીએ છે તેનું પાચન શરીરમાં કઈ રીતે થાય છે તો તમને થોડુંક જાણકારી છે એના વિશે?
તમને તમને કઈ કઈ ખબર હોય તો કઈક કો તમે.
અરે આપડે જયારે ખોરાકને મોમાં નાખીએ છીએ મુખ દ્વારા મુ ખ દ્વાર દ્વારા મો મ ને પછી જયારે એનું ચાવ ચાવીએ છે. તારે લાળરસ એમાંથી પાચન કરે છે હાનું પાચન કરે, સ્ટાર્ચનું પાચન કરે ત્યારબાદ એ ખોરાક પોચો બને છે ને અન્ન ળી મારફતે જઠરમાં પહચે છે જઠરમાં જઈને એ વલોવાય છે. લગાતાર પાંચ કે છ કલાક લગી વલોવાય છે. એ અને એમાંથી પ્રોટીનનું પાચન થાય છે. ને ઘણા બધા વિટામિન્સ પછી અગારી જઈને, નાના આતરડાં અને મોટા આટરડા દ્વારા પાણીનું શોષન થાય છે. અને ત્યારબાદ એ બહાર નીકળે, આટલી મોટી પ્રોસેસ થતા થતા દિવોસ થઈ જાય છે દિવસ.
બરાબર!
ને આ બધું પણ, ધ્યાનમાં નથી લેતા લોકો. કોને જેને તે ખા ખા કરે છે. હવે જેના કારણે ખાવાનું આપણા પેટમાં પહોંચે છે. બરાબર! ના એક તો પાચન થતૂ ટું જાય ઉપરથી બીજુ નાખે. તો! કેવું થાય, પેટ ને તો શાંતિ મળે જ નહી. એટલે અઠવાડિયા માં એક વાર તો અપવાસ કરવો જ જોઈએ. તમારું શું કેવું આ બાબ--? પોતે.
વાત તો સાચી છે. પણ એક અઠવાડિયા એક વખત તો અપવાસ કરવો જ જોઈએ. તો આપણા પાચન શક્તિને કંઈ રાહ મળે આટલા દસ થી આપડે દરબાર કે ગમે તે ઘરનું છે પાચન કરવામાં પેટે થોડુંક નબળું પડી જાય. તો એને એક દિવસ હાટું થોડીક રાહત મળે ખાલી. કંઈક હલકો ફૂલકો ખાઈને. કઈક સ કઈક સઅ ફ્રૂટ્સ ખાઈને.
સારું સારું ચાલો, પછી મળીશું અત્યારે કામ આવી ગયું છે મને થોડું.
એ હા હારું વાંધો નહી ચાલો.